જે
હું મજામાં. તું કેમ છે?
હા હું પણ સારી છું. આજે આપણા ગવર્મેન્ટ બજેટ વિશે ચર્ચા થઈ હતી. મને થોડુંક સમજાયું પણ હજુ ઘણા પ્રશ્નો છે.
અરે વાહ મને પણ આ વિષયમાં રસ લાગે છે. ચાલ આજે આરામથી આખું બજેટ સમજીએ.
હા પેહલા તો એ કહે કે ગવર્મેન્ટ બજેટ એટલે શું થાય?
ગવર્મેન્ટ બજેટ એટલે સરકાર એક વર્ષ દરમિયાન કે કેટલાક પૈસા કમાઈ અને કેટલાક ખર્ચ કરશે. તેનો આયોજન એટલે સરકાર નો વિષય આ વખ નો હિસાબ.
હા એટલે ઘરના બજેટ જેવું જ ને.
બિલકુલ જેમ ઘર ઘરે મહિનાનો ખર્ચ બચત અને આવકનું આયોજન થાય છે. તેમ સરકાર આખો દેશમાં આયોજન કરે છે.
હા, સરકારનો આવક ક્યાંથી આવે
મુખ્યત્વે, તો ટેક્સ માંથી જ. જેમ કે ઈન્કમ ટેક્સ જી- એસ- ટી ટેક્સ. કસ્ટમ ડ્યુટી, એક્સક્યુઝ ડ્યુટી વગેરે. ઉપરાંત સરકારની, કંપનીઓથી મળતો નફો લાઈ, અ રિલાયન્સ કંપની લાયન્સ ફી ફંડ અને અન્ય આવક પણ હોય.
અને સરકાર ખર્ચ ક્યાં કરે છે?
ઘણા ક્ષેત્રોમાં જેમ કે શિક્ષણ, આયોજન રસ્તા રેલવે રિક્ષા પોલીસ ગરીબો માટે આઈ તોહ યોજ નાઓ પેન્શન સરકારી, કર્મચારીઓનો પગાર નવી ટેકનોલોજી, પર્યાવરણ વગેરે વગેરે
એટલે બજેટ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે, ને
હા, જો બજેટ યોગ્ય રીતે બનાવવામાં આવે, તો દેશનો વિકાસ પણ ઝડપ થી, થઈ શકે.
હા, બજેટ કો કોણ બનાવે છે.
ફિર બજેટ કેન્દ્ર સરકારનું નાણાામંત્રી, તૈયાર કરે. અને સંસદમાં રજૂ કરે છે. ચર્ચા બાદ મંજૂર મળે છે.
બજેટ દર વર્ષે ક્યારે, રજૂ થાય છે
જેમ અ લગભગ સામાન્ય, રીતે તો અ ફસ્ટ ફેબ્રુઆરી ડે
બજેટના મુખ્ય ભાગ કયા હોય છે.
બે મુખ્ય ભાગ બે હોય છે, રવેન્યુ બજેટ અને કેપિટલ. બજેટ
હા, એમાં શું ફરક હોય છે
રિવેન્યુ બજેટમાં રોજિંદા આવક અને ખર્ચા આવે અને કેપિટલ બજેટમાં, મોટા પ્રોજેક્ટ અને નવી ઈમારતો, રસ્તાઓ મેટ્રો મશીન જેવા લાંબા ગાળા ના રોકાણમાં સમાવેશ થાય છે.
હા, જો સરકાર ને આ આવક કરતા ખર્ચ વધારે હોય, તો
તો તેને બજેટ ડિફેક્ટિવ, કહેવાય. ત્યારે સરકાર લોન લઈ શકે, અથવા બ્રન્ડ, બહાર પાડે છે, જેથી ડિફન્ટ બજાર અ બજેટ, અ સા સરખો બની રહે
ડિફિસિટ ખરાબ છે.
હંમેશા નથી, જો વિકાસ માટે ખર્ચ થાય તો લાંબા ગાળામાં ફાયદો થઈ, શકે પણ ખુબ વધારે ડિફિકેટ નુકસાનકારક બની શકે.
બજેટ ન, સામાન્ય લોકો, પર શું અસર થાય
ઘણી અસર પડે છે. જો ટેક્સમાં ફેરફાર થાય, તો વસ્તુઓની માંગ ઘટે, અથવા વધે. અને નવી યોજનાઓ આવે, તો રોજગાર ખેતી શિક્ષણ, અને આરોગ્યમાં લા લાભ મળે.
હા, વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું હોઈ શકે છે.
નવી સ્કોલરશિપ ડિજીિટલ શિક્ષણ, નવા કોલેજો સ્કીલ ડેવલપમેન્ટ, સંશોધન માટે ફંડ
ખેડૂતો માટે શું
તેઓ માટે સબ સબસીડી સિંચાઈ યોજના, પાક વિમા વગેરે સસ્તી લોન- - ખેતી માટે સહાય થાય છે.
અને મહિલાઓ માટે?
મહિલા સુરક્ષા સ્વરોજગાર યોજના, આયોજન શિક્ષણ- - મહિલા ઉદ્યોગ સાહસિક, માટે ખાસ યોજ- - યોજનાઓ છે.
યુવા માટે પણ હ હશે, ને યોજના?
હા, ઘણી બધી છે, જેમ કે રોજગાર- - સ્ટારટ સ્ટાર્ટઅપ્સ ડિજિટલ- - ઇનોવેશન અને નવી, ઉદ્યોગ નીતિઓ- -
હા, ઇન્ફ્રાસ્રક્ચર પણ- - પર ખર્ચ થાય કે?
હા, થાય કારણ કે જો રસ્તા- - કારણ કે રસ્તા, રેલવે- - એરપોર્ટ વગેરે, બંધ- - બંદરો, બને તો- - વેપાર વધશે અને રોજગાર, પણ- -
હેલ્થ બજેટ કેમ મહત્વનું છે
સરકારી હોસ્પિટલ દવાઓ, અને- - નવા મેડિકલ કોલેજ ડોક્ટરોની, ભરતીઓ- - આરોગ્ય, વિશે સુું? સુધાર થાય એ માટે હેલ્ટ બજેટ- - વધુ મહત્વનું છે.
હા. એજ્યુકેશન બજેટ, વધે તો શું ફાયદો? થશે.
વધારે મહત્વ થાય છે, જેમ કે સારી શાળાઓ લેબોરે- - લટરી- - લાઈબ્રેરી ડિજિટલ ક્લાસરૂૂમ, અને શિક્ષણ કો- - ની ભરતી થઈ શકે.
બજેટમાં પર્યાવરણ, માટે પણ ખર્ચો થશે થાય?
હા. વૃક્ષ વૃક્ષારોપણ સ્વચ્છ ઉઊર્જા, સોલર- - પ્રોજેક્ટ પ્રદૂષણ નિયંત્રણ અને પાણી- - સંરક્ષણ માટે ફંડ ફાળવાય છે.
હા, સારી વાત છે, આ તો બજેટ- - મા ડિજિટલ ઇન્ડિયા, જેવી યોજનાઓ પણ આવે?
ઓ પણણ- - હા. આવે છે ને, જેમ કે ડિજિટલ સેવાઓ. ઇન્ટરનેટ એઆઈ સૈબર સેક્યુરટી, અને- - ઇ ટેગ- - ટેકનોલોજી વિકાસ, માટે પણ ખર્ચ થાય છે?
બજેટ બનાવતા કઈ, બાબતો ધ્યાનમાં લેવાય?
મોંઘવારી બેરોજગારી આર્થિક, વિકાસ- - આંતરરાષ્ટ્રીય, પરિસ્થિત- - જેવા લક્ષણો
લોકો બજેટ કેમ જોતા હોય છે.
કેમ કે કેમ કે તેઓ સીધો અસર જીવન પર પડે છે, ટેક્સ કિંમત વગેરે રોજગાર વગેરે આપણા જીવન પરથી અસર કરે છે.
હા, બજેટ હંમેશા વધ બધાને ગમે હમ
ના કેટલાક લોકો, ખુ ખુશ થાય, તો કેટલાક કેટલાકને લાગે, વધુ સારું થ થઈ, શકતું હજુ.
ઓપોઝિશન શું કરે
તેઓ બજેટની, ચર્ચા કરે સવાલો પૂછે, અને સુધારના સૂચનાઓ આપે પે
હા, બજેટ થી, દેશ નો વિકાસ પામી શકાય
એકદમ એ એક હદ સુધી હા, પરંતુ વિકાસ માટે બજેટનો યોગ્ય યોગ્ય અમલ એટલો જ જરૂરી છે.
હા એટલે માત્ર જાહેરાત, તો થી કામ નથી, ચાલે.
હા હમ્મ યોજનાઓ જમીન પર અમલમાં આવે, ત્યારે જ લા લોકો સુધી લાભ પહોંચે
હુ વિચારું છુ, કે નાગરિક, તરીકે આપણનું શું કર્તવ્ય હોય છે.
સમયસર ટેક્સ ભરવો જાહેર સંપત્તિને કાળજી રાખવી, અને સરકારની યોજનાઓ વિશે જાણકારી. આપવી
હા, બજેટ સમજવાથી ણાત્મક પરીક્ષામાં પણ મદદ મળે છે.
હા, ખાસ કરીને એસએસસી જીએસસી યુપીએસસી અને અન્ય સરકારી પરીક્ષાઓમાં
આજે, તો મેં બજેટ વિશે ઘણું શીખવા મળ્યું.
મને, પણ ચર્ચા કરીને વિષય સરળ બની જાય છે.
આગળ, વખત આપ ઇકોનોમિક સર્વે અને ટેક્સ સિસ્ટમ, વિશે વાત કરીશું
જરૂર એ પણ ખૂબજ મહત્વનો વિષય છે.
ઠીક છે, હવે હું થોડી નોંધો બનાવી લઉં
સારું કોઈ પ્રશ્ન હોય, તો મને ફોન કરજે
જરૂુર ખુબ, ખુબ આભાર
વેલકમ, ચાલ હવે ફરી મળીએ
ભાય ધ્યાન, રાખજો તમારું
તમે પણ બાઈ.